નમસ્કાર નમસ્કાર તમે કેમ છો
એકદમ મજામાં
બઉ વર્ષો પછી તમે તો મને કોલ કર્યો
હા તે એક વિષય આયો કે રોજિંદિગા જીવન
આ તો ખુબ જ આમ સુંદર આમ
આમ આપણું દૈનિક જીવન કે આપણે સવારથી સાંજ સુધી કઈક કરે છે.
આમ ખુબ જ આમ સુંદર વિશે તમે તો કીધું હો મને આમ કે એમ રોજિંદા જીવન એટલે આપડે રોજ આપડે આપણું જીવન ક્યારથી આમ શરૂ થાય છે સવારથી લઈને રાત સુધી કેવું આપણું જાય છે બધું જ આપણને એમાં ખબર પડી જાય કે સવારે ઉઠીએ તો પેલા તો આપણેે બ્રશ કરીએ પછી નાસ્તો કરવા બેસીએ પછી કોલેજ જઈએ કોલેજમાં થોડુંક ભણીએ પછી ઘરે પાછા આવીએ થોડીક મમ્મીની મદદ કરીએે પપ્પાની મદદ કરીએ પછી થોડું આપણે શરીરને મજ મજબૂત બનાવીએ એના માટે આપણે જીમ જઈએ આમ પછી જમીએ સરખું પછી બહાર આપડે બેસવા જઈએ અને પછી ફ્રેન્ડસ લોકો જોડે ખુબ જ આમ મજા આવી જાય એને તો કેવાય દૈનિક જીવન કે રોજિંદા જીવનમાં આપડે શું કામ કરે છે સેનાથી આપણને ફાયદો મળે છે તે ખુબ જ આમ અગત્યનો છે. અને તે બધું ખૂબ જ આમ જરૂરી છે આપણા શરીર માટે અને આપણા ખુજા ખુબ જ આમ જરૂરી છે શું કેવું તમારું
હા એકદમ સાચી વાત પ્રવૃત્તિઓથી તો આમ સવારની જે કેવાય કે સવાર કે તમે ખાધું જે રીતે તમે સવારની પ્રવૃતિ થાય એ રીતે આખો દિવસ તમારો જાય
બિલકુલ બિલકુલ અને સવારે જો તમારો આમ સારો દિવસ થઇ જાય આમ ઉઠીને જ આમ હું તો કવ ઉઠીને પેલા તો આપણેે યોગા કરીને આપણે મેડિટેશન કરીએ તો તેનાથી છે ને આપણું શર રીર અને મગજ એકદમ આમ સારું રે ખૂબ જ આમ સારું કેવાય આપડા મગજ અને શરીર માટે તેનાથી છે ને આપણને બહુ જ આમ તાકાત મળે તે ખુબ જ આમ એ છે.
ખરું ખરું તમે તમે કો કે તમારું જીવન કેવું ચાલે સવાર થી સૌથી પહેલા તમે શું કરો
મેં કીધું ને સૌથી પહેલા આપણેે તો પેલા ઊઠીએ પછી આમ નાસ્તો કરીએ પછી કેવાય ને કોલેજ જઈએ ને કોલેજ થી તરત જ છે ને મારે જીમની મેં મેમ્બરશીપ લીધી છે એટલે એ તો જવું જ પડે આમ કેવાય ને તો રૂટિન થઈ ગયું મારું જીમ તોમ જીમ ના જાવ ને ત્યાં સુધી દિવસ આમ કેવાય ને કે અધુરું છે. એટલે જેવું સાંજ થાય એવું હું સાત વાગે હું જિમમાં જઉં અને ત્યાં થોડા બાયસેપ ટ્રાયસેપ મારુ પછી આમ ખુબ જ આમ મજા આવી જાય જીમમાં પણ આમ. કેવાય ને આમ આપડા પોતાનું શરીર તો મસ્ત આમ મેં આમ હેવી લાગે ને અની વાત જ કઈ અલ છે શું તમે જીમ જાઓ છો?
હા હું તો છેલ્લા દોઢ વર્ષથી
હા તો તમારા શરીરોને આમ કેવાય ને કે શું આમ ફરક પડ્યો?
શરીર ને નહી પણ શરીર સાથે મનને પણ ફરક પડ્યો આમ નવા નવા લોકો જોવા મળે આમ શરીર એકદમ ચુસ્ત રહેે કે તમને કોઈ કે કે બેટા તું પાંચ કિલોમીટર દોડી નાખ તો તમે ઉત્સાહથી દોડી નાખો.
એજ ને બિલકુલ બિલકુલ એને તો કે કે જીમનો ફાયદો આપણનેમાં એટલી આમ તાકાત આવી જાય ને આમ જીમ કર્યા પછી કે લે આમ લોકો કે કે ભાઈ કઈક કરો તો આપડે કંઈક કરી શકીએ આમ પાંચ ક પાંચ કિલોનો ડમબર લે એક હાથ થી આપડે ઉચકી શકીએ. લોકો તો છે ને દસ દસ કિલો ના ડમ્બલ આમા હાથ થી એક હાથ થી ઉચકીલા છે તેની વાત તો તો કઇક અલગ જ હોય છે આમ કેવાય ને.
હા હોય છે જ ને એકદમ સાચી વાત હું પોતે પંદર કિલોનું ઉંચકી લવ છું. અને આ બધું જીવનમાં કંઈક તો પ્રવૃતિ હોવી જ જોઈએ આપડા દૈનિક જીવનમાં તેનાથી શું કે શરીર પણ વ્યસ્ત રહે અને એક્ટિવ રહે અને લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય.
બિલકુલ બિલ કુલ હોય. આમ તમે પંદર કિલો ન આમ ડમ્મલ ઉચકો મને તો આમ નવાઈ લાગ ઈ બી આ સાંભળી ને જ કેમનું તમે આમ કરી શકો છો. તમે શું લો છો તેના માટે પ્રોટીન પ્રોટીન લો છો તો પ્રોટીન પાવઉડર કે બધું હોય ને
ના એ બધું હજી ચાર સ્ટાર્ટ નહી કર્યું પણ આપડે અત તો ઘરનું પૌષ્ટિક આહાર જેમાં વિટામીન્સને ખોરાક હોય એવું
બિલકુલ બિલકુલ આમ ઘરનું ખાવા છે અને આપણા શરીર ને એકદમ તંદુરસ્ત બનાવે આમ. એના જેવું કશું છે જ ને હું તો કહું ને કે આમ બેસ્ટ અજ છે બધું.
હા એકદમ સાચી વાત
હમ્મ બઉ બધું છે આ શું તમારું માનવું બધું.
હલો.
હા બોલો બોલો અવાજ કરતો રહેલો તમારો હલો.
હા હા બોલો શું કહો છો?
હા બસ આમ કેમ દૈનિક જીવનમાં પ્ર-પ્રકૃતિ એમ કરવું જ જોઈએ અને ઉન્નતિ વધવી જ જોઈએ.
હા એકદમ સાચી વાત છે. ને દૈનિક જીવનમાં હું તો કહ તમારે પુસ્તક ને પણ થોડુંક સ્થાન આપવું જોઈએ.
હા આ તો તમે ખુબ જ આમ સુંદર વાત કર દીધી કે પુશ પુસ્તક છે ને ખુબ જ આમ મહત્વના છે આમ કે રોજ આમ મારી તો આમ એવી જ ઈચ્છા થાય કે રોજ એક આમ પુસ્તક વાંચી જ લઉં આખું આમ પતાવી જ દઉં પણ એવું પતતું નથી હું આમ કેવાય ને કે દસ પંદર પેજ જ પતી શકે છે પણ મારી ઈચ્છા થાય તો મારે તો હું તો આખો દિવસ આમ પુસ્તક લઈને જ બેસું અને એમ વાચું કવિતા વાચું એટલી બધી મને આનંદ આવેને પુસ્તક વાંચવાની આમ તેની જ કઇક નીરાલી છે તમારે શું માનવુ છે
હા એ તો એકદમ છે પુસ્તકો હું તો રોજના પાંચ પના મારે વાંચવા જ પડે નહી તો મજા ના આવે
એજને અને પુસ્તક આપણા મનને પણ આમ શાંત આમ શાંતિ આપે છે આમ કેવાયને અને આમ કઈક કઈક નવું જાણવા મળે છે પુસ્તક થી આમ કદી એવું નહી થતું કે વ્યર્થ નહી જતું વાચેલું કહેવાય છે ને મોટા લોકો વાહ આપણને કે
હમ્મ હા એકદમ સાચી વાત છે. પુસ્તકો વાંચવી જોઈ ને આજકાલ ના આધુનિક યુગમાં બાળકો ફોન માંથી જ ઊંચા નહી આવતા એના કરતા તમે પાંચ દસ પેજ રોજ ના પાંચ પેજ હું તો કહ વાંચો તો બી તમને નવા નવા શબ્દ જાણવા મળે નવી નવી સ્ટોરી પણ જાણવા મળે
હા એ તો બિલકુલ તમારી સાચી વાત છે. કે આજકાલના નવી પેઢી આઈ છે. તે તો આખો દિવસ મોબાઈલમાં જ હોય છે તે ખુબ જ આમ ખોટી વાત છે તેમને દિવસની એક પુસ્તક તો વાંચવી જ જોઈ તેથી તેમનું મગજ પણ આમ કેવાય ને કે સાર્પ અને આમ બુદ્ધિવાળું રે અને કેવું આમ ખબર પડે કે શું ચાલે છે આમ બધું આમ અને પુસ્તક કહેવાય ને કે પુસ્તક કદી આમ એવું નહિ થવા દેતું કે આમ કશું ના આવડે જેટલું આપડે પુસ્તક વાંચીશું ને એટલું આપડે મગજ અને યાદશક્તિ બધું વધશે પુસ્તકના કારણે
હા એકદમ સાચી વાત છે અને પુસ્તકમાં બી આમ ઘણા અલગ અલગ અલગ પ્રકારો આવ છે તમે આમ પેલું શું કહેવાય કે સ્ટોરીવાળી વાંચી શકો લાઈફ લગતી વાંચી શકો કાતો કોક મહાન માણસ એ બાયોપીક પણ વાંચી શકો
હા એ તો બિલકુલ સાચી વાત છે તમારી હો કે બધું આ બધું કરવું જ જોઈએ જે આમ રોજિંદા જીવન માટે ખુબ જ આમ જરૂરી થઈ ગયું છે હું તો માનું ત્યાં સુધી તો
હમ એકદમ અને રોધિંદા જીવનમાં આપણે કસરત ને પણ ભાગ આપવો જોઈએ જેમકે આપણે વાત કરી જીમ ને યોગા
બિલકુલ બિલકુલ આપડે જેમ વાત કરી કે જીમ અને યોગાને ખુબ જ આમ જરૂરી છે તમે શું માનો છો તમે જીમમાં કઈ કઈ આમ પ્રકૃતિ કરો થોડું મને કોશો આમ તમે રોજ આમ જિમમાં જાઓ છો અમાર તો આજકાલ જીમ થોડુંક ગયું છે પણ તમે અત્યાર બી જીમ જાઓ છો તો તમે શું કરો છો જીમમાં? મને થોડુંક જાણ કરશો!
સૌ પ્રથમ તો આપડે તમે કહી શકાય કે કાર્ડિયો કરીઓ કરે અને પછી શરીરને જમ્પ રે
તમારા અવાજ થોડોક કપાય છે. હલો.
હલો. હા એટલે એજ કેતું હતું કે જઈને પેલા તો કાર્ડિયો કરવાનો એનાંથી સુ શરીરને ઉર્જા મળે, અને આમ ગરમી થાય તેનાથી આપણું બોડી એક્ટિવેટ થઈ જાય.
હા એ તો ખુબ જ આમ જરૂરી છે કે જીમમાં જઓ તો પેલા તો આમ બોડીને આમ પેલા તો રિલેક્સ કરવી પડે. અને આ બધું કરવું જ પડે. તેનાથીને આપણું શરીર બ બધું જ એકદમ મસ્ત રહેે, અને આપણા રોજિંદા જીવન માટે ખુબ જ આમ જ જીમ, યોગા, પુસ્તક ખુબ જ મહત્વનું થઈ ગયું છે. આજકાલ.
આપડે માતા પિતાને સાથેના ફેમિલીને બી ટાઈમ આપવો જરૂરી છે.
આ રોજિંદા જીવનમાં આપડણે માતા પિતાને તો ચોક્કસ ટાઈમ આપવો જ જોઈએ. કે કેહેવાય ને કે જમતા વખતે પણ તેમની સાથે વાતચીત કરવાની અને મોબાઈલ સાઈડ મૂકી દેવાનું એ તો નિયમ હજી પણ બધાના ઘરે ચાલે જ છે. ને અમારા ઘરે તો ચાલે જ છે.
હા, ખૂબ જ જરૂરી છે આ બધી વસ્તુ. જો આ નાની નાની વસ્તુઓથી શું કે કારારેક મોટી સફળતા આવી જાય ખબર જ ના પડે.
બિલકુલ. બિલકુલ. એટલે જ ને આમ બધું આપડે રોજિંદા જીવનમાં આમ કરવું જ જોઈએ.
હા, એકદમ એકદમ સાચી વાત કહી, આ ત આપડે વાત કરીને રોજી નજીતો ખુબ જ આનંદ આવ્યો.
મને પણ તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આમ મજા આવી ગઈ.
તો આપડે એક નવો વિષય જ સાથે જરૂર થી મળીશું ક્યારેક આપડે
હા. ચોક્કસ! ચોક્કસ! આપડે કોઈક નવા વિષય પર મળીશું આ મળ્યા.
હા ચાલો.